નમસ્કાર, શું કેવો મિત્ર?
બરાબર છે મિત્ર, તમે બરાબર છે ને?
હા અમે બરાબર જ છે તમે કેવા છો?
હા મિત્રો તબિયત પાણી તો સારી જ છે અને તમારા ઘરે બધા સારા છે ને મમ્મી પપ્પા લોકો?
હા સારા જ છે અમન તો અને તમારે?
હા મિત્રો ચાર જ છે અને મિત્ર આજે આપણે એક ટોપિક પર ચર્ચા કરવાની છે અને મિત્ર એ ટોપિક છે સોશિયલ મીડિયાનો ઉપયોગ અને એનાથી થતાં ગેરફાયદા અને ફાયદા એના વિશે આપણે જોઈશ હ અને એ આઈ વિશે પણ આપણે થોડું વિગતવાર માહિતી મેળવીશું, તો મિત્રો તમારે શું કેવું છે આ સોશિયલ મીડિયા વિશે?
હા મિત્ર એમ આપણે જોવા જઈએ તો જે સોશિયલ મીડિયા છે તો એનો ઉપયોગ આપણે જોવા જઈએ તો બે રીતે થઈ શકે છે. જેમાં આપણે પેલું જોઈએ તો આપણને કોઈ જયારે કઈ માહિતી મેળવવાની હોય કે કઈ ચેતાવણી આપવાની હોય. તો આપણે જે સોશિયલ મીડિયાની મદદથી આપણને મળી શકે. કારણ કે હાલનાં સમયમાં તો બધા જ જેવા જે છે. એ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હોય છે. જેમ કે તમને ખબર જ છે તમારા હશે એમ તો મોબાઈલ હશે તો એવામાં પણ જયારે કોઈ એમ આપણે રીલ જોતા હોય તો એની અંદર અમુક જે ઘટના બનેલી હોય એ આવી જતી હોય છે. જેના કારણે આપણે ત્યાં અલર્ટ થઈ જતાં હોય તો એ ખૂબ જ સારી વાત કહેવાય કારણ કે હાલના સમયમાં આપણેે જોવા જઈએ તો એનાથી આપણે બઉ જાગૃત થઈ એવું કહેવાય તો ચાલે. તમને ખબર જ છે કે સોશિયલ મીડિયાનો ઉપયોગથી આપણે બીજા રાજ્યમાં ઘટના સ્થળ હોય તો આપણે એની માહિતી મેળવી શકીએ છીએ. જેમ કે તમને ખબર જ છે કે જયારે સુરતમાં જો ભારે પૂર આવ્યું હોય તો એની જે માહિતી છે એ સોશિયલ મીડિયા દ્વારા આપણને ત્યાંથી મળી રહે. અ જેમ કે ટીવી પર આવી જાય, મોબાઈલમાં આવી જાય. એ પ્રકાર એની આવી જતી હોય છે તે ખૂબ જ સારી વાત કહેવાય. કારણ કે એનાથી જે આપણને હું માહિતી મળેને તમને ખબર જ છે પહેલાં ત્યારે એ સોશિયલ મીડિયા એટલું બધું વિકસેલું ન હતું. તો જેથી કરીને એ લોકો જે હતાં તો કઈ પૂર આવાનો હોય કે કઈ ચક્રવાત આવાનો હોય. તો એ લોકો સુધી માહિતી મળતી ન હતી. જેથી કરીને પછી એ લોકો એ પછી પરિસ્થિતિ ન સામનો તો કરી જ ના શક હોય તો પછી જે પછી એ કરી જાય એનું પછી પરિણામ ખુબ જ ખરાબ એ લોકોનું મળતું હતું તો એ એ જે એક છે એ ધ્યાનમાં લેવી જેવી બાબત છે
તમારું શું કેવું મિત્ર આના વિશે
હા મિત્રો તમારી વાત ખુબ જ સાચી છે તમે જે પણ કહ્યું એ મને ખુબ જ ું લાગ્યું અને મિત્રો હું તમને જણવા માગુ છું તમે જે વાત કધી કે હમણાં જ હમણાં જ ભારે વરસાદ આવ્યો અને એના લીધે સુરતમાં જે પણ ઘટના ઘટી એના વિશે ઘણું બધું એ દુખ ની વાત હતી કારણ કે એટલો બધો નુકસાન થયું કે ખુબ જ એ અમને સોશિયલ મીડિયા દ્વારા ખબર પડી સોશિલ મીડિયાનો એક ફાયદો છે પરંતુ એના ગેરફાયદા પણ ઘણા બધા છે કોઈ પણ આપણે જોવા જઈએ તો મિત્રો સોશિયલ મીડિયા એ એવું પ્લેટફોર્મ છે જ્યાં વ્યક્તિને ફેમસ પણ બનાવે છે અને કોઈ વ્યક્તિને બરબાદ પણ કરી શકે છે કોઈ કોઈ પણ અફવાહ પણ ફેલાવી શકે છે ધારો કે હમણાં મિત્રો જોવા જોઈએ તો ત્યાં દ્વારા ઘણી ઘણી બધી એવી ફેલાતી હોય છે કોઈ પણ ફોટા હોય કે વિડીયો એડિટ કરીને અપલોડ કરતા હોય છે તો એના વિશે શું કેવું છે
હા એ વાત સાચી છે કારણ કે સમય એવા જે ફ એ ખુબ જ થતા હોય છે નીચેની અંદર કોઈ તો કે ક કઈ તમને ખબર જ છે કે હ પેપર લીકને એવી બધી સમસ્યા આવીવી પડે છે તો એનું જે કઈ વિદ્યાર્થી રહી એ જો પછી એના નથી જ ભોગવવા પડે કારણ કે કરવા તો બે ચાર માણસ હોય મને પછી ભોગવવા તો ભોગા ના પડે તો એ મારે એમ બહ ખરાબ કારણ કે આવું ના થવું જોઈએ મિત્ર કારણ કે એવું જ થાય તો લાખોની જે વિદ્યાર્થી છે એ લોકો આખી શું કેવાય આખી અ બગડી જાય તો એવું ના કરવું જોઈએ તો તમારું શું કેવું
હા મિત્રો તમારી વાત ખુબ જ સાચી છે કારણ કે મિત્રો આ સોશિયલ મીડિયા એ એવું પ્લેટફોર્મ તમને મેં કીધું કે આપણને ફેમસ પણ બનાય અને બરબાદ પણ કરી શકીએ છેીએ અને મિત્ર હું તમને જણવા માગુ છું કે હવે હવે તે એવો જમાન આવ્યો છે કે એઆઈ એઆઈ એઆઈનું પૂરણ એઆઈ એટલે કે ઇન્ટેલિજન્ટ આર્ટિફિશિયલ એવું છે પણ મને એવું એટલું યાદ નથી પરંતુ એ હવે તો બધું એઆઈથી એઆઈ જનરેટર ચાલે છે
છે
મિત્રો તો તમારે શું કેવું છે એઆઈ વિશે
હા તમારી વાત સાચી કારણ કે એઆઈ એમના બહુ એડવાન્સમાં ચાલતું છે બધા જ જે વિદ્યાર્થીઓ છે.
એ એ આઈ ટુલ નો ઉપયોગ કરે છે. એ આ એટલું બધું ફેમસ થઈ ગયલું છે કે એના વગર જે પણ રહી શ પી છેની એ જોવા જ તો જે ઇ્ટ્રોનિક એ આપડીઈ
હમ
પતિ પણ છે. ને સમજી રહ્યું છેને આગળ જઈને એછી બતાવી પડવાની જણગીરે સમ જ
હમ
ની એનાલિસિસ કર છે. ત એ વધુ જોતા હોય તો તમે જે ગમતી હોય એ રીલ્સ પર બીજી બધી રીસ ના આવે તો એ એ છે કે આ જે વ્યક્તિ છે એ આ પ્રકારની રીસ તો છે. બધી પ્રકારની જેથી કરીને
હમ
હમ અ જે છે એ મને પરિણામ તો ભગવવી પડશે વાત રીત તમે શું કેવા માંગો છો.
હા મિત્રો તમારી વાત ખૂબ જ સાચી છે પરંતુ મિત્રો આપણે હાલમાં જોવા જઈએ તો ું છે કે એ આઈ નો તો ઉપયોગ ઘણો બધો થાય છે પરુ તો એનો જ એના ફાયદા ઘણાશે પરંતુ એનાથી નુકસાન ઘણું બધું છે મિત્ર કેટલા લોકોને બરબાદ કરી શકે છે એ તમને જણાવ્યું અને મિત્ર હાલમાં જોવા જઈએ તો એ એ બધી સ્કૂલોમાં પણ
સમજાવવામાં આવ્યું છે તો એના વિશે શું કેવું છે.
હમ કારણ કે થ એઆઈ નો ઉપયોગ વધુ કરતા હોય તો એઆઈ ને જો ઓપરેટ તા નહી આવડે એ અ બા આપણેે કઈ રીતના હો પછી નોકરી મળ હો
હમ
ચ જેમ કે આપડે કઈ કમ્પ્યુટર સાયન્સમાં જવાનું હોય કે કોઈ તો એના માટે કોડિંગ્સ વગેરે આપણે શીખવું પડે કારણ કે એના વગર આપણે એમ ભણાવી શકતા નથી. તો એ પણ એક આપડી વાત થઈ ગઈ. ને બીજી વાત આપણે એમ કરીએ કે એમ હાલના સમયમાં તમને ખબર જ છે કે કોઈ આપણા એઆઈનો કોર્સ કરવાનો હોય તો સ્પેસિફિક એના વિશે આપણે એનાલિસિસ કરવી પડે. તો એ પણ એક વાત થઈ જાય. ને એમ જોવા જઈએ તો એઆઈ જે છે એ આવનારી પેઢીનું એક ભવિષ્ય છે એવું આપણે કહી શકીએ. કારણ કે તમને ખબર જ છે એમ પણ ધીરે ધીરે અપડેટસ ખબર જ છે કે કે પેલા ચલાવે તો તો તમારું શું કહેવું છે?
હા મિત્ર તમારી વાત ખૂબ સાચી છે. અને મિત્ર તમે જે કહ્યું એ મને ખુબ જ યોગ્ય લાગ્યું. પરંતુ મિત્ર હાલમાં આપણે જોવા જઈએ તો એઆઈથી કેટલા બધા એવા લોકોની રોજગારીઓ અને કેટલી બધે એ લોકોને ફાયદો થતો હોય છે. એ લોકો સોશિયલ મીડિયા પર નવી નવી પોસ્ટ કરીને મુકતા હોય છે એમાં તે લોકોને કેટલી બધી એવી આવક પણ કમાતા હોય છે. જેમ કે આપણે કોઈ પણ નવું કોઈ ફિક્સર પેનાલ ફીચર બનાવીએ તો એમાંથી કેટલા બધા લોકો એમાંથી રીલ બનાવતી હોય છે. અને એમાંથી નવા નવા ક્રિએટો ક્રિયેટો ક્રિએટિવ કરતા હોય છે. તો એનાથી ઘણા બધા ફાયદા થતા હોય છે. અને એઆઈ અને સોશિયલ મીડિયાના ઘણા બધા ફાયદા છે. હોવ અને એનાથી નુકસાન થશે પરંતુ ફાયદા પણ ઘણા બધા છે. એમાંથી કેટલા બધા લોકો રોજગાર મેળવે છે. આ મને ખુબ જ ગમ્યું. અને કોઈ પણ આપણે માહિતી મેળવવી હોય તો ખૂબ જ ઝડપ ઝડપથી એ માહિતી એક બીજા એકબીજાને ત્યાં પહોંચી જાય છે તરત.